હલો મયુરભાઈ
બોલો બોલો રાહુલ બસમ પછી ફોન
અરે કેમ છો કેમ છો મહેશ ભાઈ તમે. એ કેમ છો મયુરભાઈ તમે. મજામાં છે ને. બોલો બાકી તબિયત પાણી કેવા છે.
તબિયત પાણી શાંતિ હો ભાઈ તમારે?
બ અમારે શાંતિ છે હા ભાઈ કઈ વાંધો નથી.
તમારે તબિયત પાણી કેવા છે? અચ્છા. હા અમારે જ
અરે યાર આ જોને ટાઈમ જ મળતો ન હતો આ જોબ વાહન લાગી ગયો છે આટલે. હા હમણા ક આ નવું ઈસ્પોર્ટ નું ચાલુ કર્યું છે ને મેં એટલે
હા મને તો મને તો કે તમે ગેમર-ગમેર ગેમિંગ લાઈનમાં હશો.
નહી નહી ગેમિંગ લાાઈન માં જ છે પણ આ હુ કેવાય પબજી ગેમ છે ને જે એમાં નવા નવા ટુર્નામેન્ટ બહાર પડતા હોય ઈસ્પોર્ટમાં એમાં સારી એવી પ્રાઇસ પુલ્લે હોય તે અમે ટીમ છે અમારે તમે રમવા જાય એમાં.
હા. જનુઆરીના આપડે ગોલડાઇટ ટીમું ને બધી હતી.
નહી નહી એમાં નતા એતો બે એમ પેસ હતું ના બે હજાર છવીસ નાહિ નહિ ત્યાં તો આ જયપુર છે એ તો એજ ને. નઈ નઈ મા રમમાતો નતો ગયો હતો એતો જોવા ગયો હતો હું ખાલી. હા એમાં તો ખાલી હું જોવા ગયો તો રમમાં નતો ગયો.
મને એમ કે તમેમાં હશો પ્લેયર તરીકે.
ના ના એમાં પ્લેયર તરીકે એમાં તો મારો આઈડલ છે જોનાથન ગેમિંગ કરીને છે ને.
હા હા એટલે ટી એ જી ટી એ જી ગેમિંગ વાર
હા ટી એ જી. હા એ જનાથન ભાઈ ની નવી ઓર્ગેનાઈઝેશન સરું કરી. અરે એને નવા નવી ટીમ બનાવી છેને રમવા આવ્યા ત બધા. હા પેલા ગોડલાઇક માં હતા પણે એ હા હા પેલા ગોડ લાઇકમાં જતા પ પછે એન નાથી રિઝાઈન દઈદે નવી એની વર્ક ચાલુ કરી.
અચ્છા તો તેની સાચો ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની આ નવી ટીમમાં.
અરે યાર ઇન્વેસ્ટમેન્ટ એટલે કમસે કમ બે થી ત્રણ કરોડ નું ઇન્વેસ્ટ મે કઇર્યો હોય છે કેમ કે નવી વર્ક સાલુ કરવી એ બઉ ઓલું કેહેવાય.
હમ્મ તો એજ ને નાનું મોટું કે ખેલ તો નથી ક્યા હાલો ઉભર કરતી નવી કંપનીની જેમ.
તો વાત છે કેટલી કેટલી અનાઉન્સમેન્ટ પણ કરે છે હમણાં કા-કાલે જો લોજગેમિંગને અનાઉન્સમેન્ટ કરી. લોશ ગેમિંગ આપડો ગુજરાતનો જ છે. આપડે યશ ઠાકર કરીને છે ને જે એ લોક અ સ્ટ્રીમર છે. બીજે માઈનો.
એવું છે.
હા એની કાલે અનાઉન્સમેન્ટ કરી પછી પરમ દિવસે એને નવી બી એમ ડબલ્યુ એમ ફાઈ જે કમ સે કમ ટુ પોઈન્ટ ફાઇવ કરોડની હશે હો.
હા અઢી-ત્રણ કરોડની આવે ને બી એમ ડબ્લ્યુ એમ ફાઈ.
હા હા એને બી એમ ડબલ્યુ એમ ફાઈ લીધી છે.
ઓહો એ લીધી.
હા યાર એન અનાઉન્સમેન્ટ કરયુ તો અમ બધા ચોક થઈ ગયા અચાનક હું કા કેવું થયું આ
તો ઈસ્પોટ વારા પાહે એટલો પૈસો હોય?
અરે યાર ઈ હમણા જે જયપુરમાં જે બીએમપીએચ હુ કેવાય બીએમપીએચ હતું ને જે જયપુરમાં એની પ્રાાઈઝ પુલ તમે સાંભળી જાશો ને તો તમે શોક થઈ જા તો બોલુ એની પ્રાઇસ પુલ કેટલી હતી.
કેટલી હતી?
ચાર કરોડ.
ચાર કરોડ ઈ સ્પોટનિક્સ પ્રાઇસ પુલ
હા, હા ચાર કરોડ ઇસ્પોર્ટની પ્રાઇસ પૂલ હતી એમાં છોળ ટીમ રયમીથી આપડે ઈન્ડિયાની જે બેસ ટીમ હોય ને
હા.
એ સોળ ટીમ એમાં રયમીતી અરે જોરદાર કોમ્પિટિશન અને છેલ્લે-છેલ્લે ગોડલાયકે જે ટ્રોફી ઉઠા વીસ હા એક નંબર
વિનર ગોડલાયક હતે એમને?
હા કેમ કે ગોડલાકે તો કમસે કમ છેલ્લા પાંચથી પાંચ કે છ વર્ષથી એમાં કોલીફાઈ કરવાની ટ્રાય કરે છે, આ વખતે એને ટ્રોફી ઉઠાવી લીધી એના છેલ્લા બે-ત્રણ વર્ષથી જે સોલ્વ કરીને ટીમ હતીને એમને ત્રણ ટ્રોફી ઉઠાયવી છે.
અચ્છા છ-સાત સીઝનમાંથી ત્રણ ટ્રોફી તો આ આપડે સોલ વારા ઉપાડી ગયા એવું ને?
અરે એમાય આ વખતે તો કોમ્પિટિશન બો હાર્ડ હતું કેમ કે આ વખતે એમાં જે બે ટીમ આપડે ઇન્ડિયામાં માંથી જશે ને એડબ્લ્યુએસીમાં એટલે ઈ સ્પોર્ટ વર્લ્ડ કપમાં જવાની હતી આપડા ઈન્ડિયાના બે સ્લોટ મળ્યા તા હા એમાંથી જા ગોડલાઈક જીતી. એટલે ગોડલાઈક એક ચાહે પછી એક ઓરેંગુટેંગ કરીને છે, આરુની ટીમ
હા.
હા જે આના પેલા ઈસ્ફૉટમાં જઈ ગલ હતી. એ બે ટીમ આ વખતે એડબલ્યુસીમાં જાવાની છે., આપડા ભા રતને રીપ્રેસેન્ટ કરવા.
અચ્છા ભારતને રિપ્રેઝન્ટ કરવા ઈસ્પોર્ટમાય ભારતને રીપ્રેઝન્ટ કરી શકાય.
અરે હા, યાર અ આ વખતે ઈડબલ્યુ છે, એટલે ઇસ્પોર્ટ વર્લ્ડ કપનું જે આ વખતે જે ચેમ પ્યન બહાર પડ્યું શે ને
હમ એમાં કમસે કમ પચાસ મિલિયન યુરો ડોલર જેવી પ્રાઇઝ પૂરશે બોલો.
પચાસ મિલિયન યુરો ડોલર
હા પચાસ મિલિયન યુરો ડોલર જેવી પ્રાઇસ પુલ છે, આ વખતે
તો ઇન્ડિયન પૈસામા તોએ
હા એમાં એવું હોય કે જે આપડે જે જે કન્ટ્રી છે, ને એમાંથી જે બેસ્ટ બેસ્ટ ટીમ હોયને ત્યાં આવે બરોબર ને બધીનું એમ પોત-પોતાનું પરફોર્મન્સ દેખાડે એમ બીજે એમાય ગેમ તરીકે છે, ને હા હા જે જે ટીમ હારું રમતી હોય એને સ્લોટ મળે એવું હોય એમાં
તો તો હૌથી વધારે છોટકી ની પડશે કઈ દેશ પછી હશે
સૌથી વધારે સ્લોટ તો આ થિંક પાકિસ્તાન પાસે હશે કેમ કે પાકિસ્તાન એઇડબલ્યુસીમાં તો બે વખત જઈ ગલ છે, એટલે એની કદાચ ત્રણ કા ચાર સ્લોટ
ઓહો ત ચાર સ્લોટ યાની કી ત્રણ ટીમ ખુદની સહી શકી ને એક દેશ
હા હા હા ખુદની ત્રણ ટીમ જઈ હકે એમાં એમાં એવું હમ બહ એમાં એવું છે મયુરભાઈ.
હા.
કે ઈસ્પોર્ટમાં આપડા સરકારી નોકરીની જેમ છે કોમ્પિટિશન હાર્ડ છે બહુ હાર્ડ છે એમાં.
હા અત્યારે કઈ પણ ફિલ્ડમાં આપડે જ કોમ્પિટશન તો હાડ જ રવાની છે.
એ તો વાંધો છે કેમ કે સરકારી નોકરીમાં આપડણે કેટલું ભાગદોડ કરીય તો.
સરકાર નોકરી લઈ લે તમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ લઈ લ ગલિયા ગલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ વાળા હોય.
એ તો વાત છે નહ હમણાં આઈ પી એલ થઈથી જોવાની બઉ મજા આ ગઈ આપે આર સી બી વાળા
હા આર સી બી મારી ફેવરેટ ટીમ હે ને ભાઈ.
હા વિની મુમેન્ટ જોરદાર હતો એનો કોહલી નો નહી.
હા આ વખતે તો હ ઓછો તો જે આ વખતે બે હજાર પચીસ માં પેલો કપ ઉપડ્યો ને જયારે.
હમ.
ટીમ રોડ દી હતી ભાઈ.
હા એ તો મેં જોયું તું કેમ કે આપડે શું સેલા બોલ આપડે વિરાટ કોહલી પણ રડતો હતો. ગ્રાઉન્ડમાં.
હા ગ્રાઉન્ડ માં પડીને રડતું હત ભાઈ કેમકે અઢાર ઓવર ની મહેનત હતી ભાઈ એક ટીમ માટે.
હમ. જોરદાર મુ બેઠ તો નહી એ. અરે યાર હું તો સી એસ કે ને સપોર્ટ કરતો હતો પણ જોઉંને હવે બોટમમાં પૈડી છે.
હા સી એસ કે તો બે ત્રણથી ડાઉન કુલ છે જય્યારે એ ત્રેવીસમાં કપ જીત ત્યાર નહીં.
હમ હવે તો ડાઉન ફુલ બસ પણ તમારે આર સી બી કમબેક જોરદાર હતું.
હા એ કપ કપ લાવે.
વુમેન્સમાં પણ વુમેન્સમાં પણ એ પ્રકારનું જ છે. હા લાવશે લાવશે બધા જ લાવશે.
હા. કેમકે વુમન્સ નો હમણાં વર્લ્ડ કપ થયો હતો કે નહી જાણે.
ચાલુ જ છે વુમેન્સ વર્લ્ડ કપ. પણ એમાં હું એવું છે કે આપ ઇન્ડિયન ટીમ છે ને કાલ હાજે મેચ હતી ને. ઓસ્ટ્રેલિયા સામે, તે જીતે ને તો સેમીફાઈનલમાં. ગેમ હતું, એના ક કિસ્મત ખરાબ હશે ને તે એ હારી ગયા કે હવે સેમીફાઈનલમાં ના પગ હવે ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં ગયેલ છે.
હા દસ વર્ષથી એક ને એક આપડે સલસીલો સારુ છે ખાઈમાં નથી ગયા વુમન્સ માં.
એ તમે મયુરભાઈ ગમે એટલું કેહેલો ક્રિકેટમાં હાછી મજા ને ઇન્ડિયા ને પાકિસ્તાન વચ્ચે જ છે તમે બોલો
આપણી સામે હોય તો કઈ કરી શકતું પણ નથી.
એતો વાંધો છે.
આપણે હયારના જોવા બાદ સોલ સત્તરના ત્યારના પાકિસ્તાન મોટાભાગે લોસ્ટ માસ્ છે ઇડિયા સામે
અરે આઈપીએલ જોવાની મજા જ અલગ છે મેં તો બઉ ક્રિકેટ ને જોઈ પણ આ બે હાજર અઢાર માં જય પબજી આવી હતી ને
હા
મનેમાં બેઠી ગયો ને મને એક જ યાદસ્પોટ જવો ભારત ને રિપ્રેઝેન્ટ કરવું બસ એજ શબ્દ ન જોતો હોય હું તો
એટલે જ ને મને એટલે જ ખબર છે કે તમે તો ગેમર બનવાનું સપનું છે. તો હવે નહી ભગવાન સામું જોઈ લીધ
અરે એમ તમે યુટ્યુબમાં ને એમ તો સારું ઇન્કમ ને જનરેટ થાય છે સારી એવી
સેનલ હશે તમારું સ્મિંગ કરીને
હા ચેનલ છે મારો એમ તો ઈન્કમ સારી જનરેટ થાય છે એ વ્યુઝને બધું સારું આવે છે
તો અંધો ના હોઈ તું ફેમસ હોય ને તો ઓટોમેટિક આપણે બીજા ગેમર વાળા જ આપણે નજરમાં રાખીએ નહી આ પ્લેયર સારો છે એની ટીમમાં જ વન કરે તો પછી રાત આગળ જવાનો મોકો વધે બાકી બ હા બાકી તો બ તમારે જેમ કવાનું લક્ષ્ય ધ્યય છેરે રાખવો પડેશે ને હમાં
હા
તો તમાર તો ઇન્કમ યુટ્યુબ જ ચાલુ છે અમારે તો આ ખુદ કરવું કમાવું પડેશે ને
હમ એમબીબીએસ કેવું ચાલે છે તમારે
એટઈને એમબીબી એસ હવે લાસ્ટ યરમાં હ હવે પૂરું થાય આપ સોના આવશે ને ચોથો મહિનો બે હજાર ત્રેવીસ નો
હા
ત્યારે પૂર એમબીબીએસ મા પછી છઠ્ઠા મહિનામાં ડિગ્રી આપશે આપડ એટલે ઓલમોસ્ટ વન ઇયર
હા વન યર જેવું રહ્યું છે એમ ને
હા એટલે એક વરષ જેવું હોય પછી આપડે મારી પાસે ડોક્ટર લગાડી શકો
હમ સારી એવી વાત કેહેવાય યાર આપડી પાછળ ડોક્ટર આગળ ડોક્ટર લાગે એટલે તો બહુ પ્રાઉડ ની વાત કહેવાય
હા ભાઈ ફઉટ ની વાત કર ભ પાંચ વર ની મહેનત છે ભાઈ તો ડોકર પાછા તો લે ગામોક્ટર સા ડોક્ટર સાબ આપડે ગરવ થાય
એવું જ ને આપડ ગામડા ને પણ ગરવ થાય જે જે માણસ પેલા આપે સામે જોતા ન હોય ને એ પણ જોવા આવે
એ પણ જો હવે ત્યાં છોકરો આવું તો નતો બની
એટલા માટે જ આપડે આગળ ડોક્ટર લગાડવાનું છે મયુરભાઈ
લાગવાડ ભ તરથી જ તમે ચા જ પછી તો આપણે ડોક્ટર તરીકે સ્વાગત કરશું ત માર ગમનું
કરવું જ પડે ને યાર ડોક્ટર બની જાવ તો પછી હું આવું હો જ ને એમાં વાત
પાક્કું પાક્કુ તમારે ડોક્ટર જારે બોલવું પડે ત્યારે કઈ પણ કંડિશન સારી હોય બરાબર આપડે આવવાનું જ છે આપે એની ટાઈમ તમે આવો તો તમારા માટે ફ્રીજ ફ્રી બધું ફ્રી.
તે ટાઈમ આવી
કઈ પણ મુજાવાની જરૂર નથી ખાલી વરશ તમે વાત જોઈ લઉ.
હમ હમ.
છે ને એબ કરેલ છે એટલે શરીર ના હરેક વિભાગ ની આપે જાણપેહેચણ છે. તમારા બ્રેન થી લઈને પક્ષ સુધીમાં જે પણ પ્રોબ્લેમ હોયને એ હું બેઠો જ છું.
તો તો વાંધો નહી આવે ને હવે આપડા ગામડા ને.
ના ના કોઈને વાંધો નતો આમના માટે અર્ધા પી સહાય કરી દેવાની અડધી. ઓપરેશન બપરેશન હોય તો આપડે એવું નિર્ણય ગામની પેલા આગળ રાખવા એટલે પચાસ ટકા ઓફ કરી દેવાનો.
બરાબર.
જેમ ગરીબ લોકો હોય એમ ઓછી ઓછા પૈસા જેમ અમીર લોકોય એમ તો ઓછા.
હા એ તો એમાં જ હોય ને.
તમને ખબર તો છે અત્યારે કે આપડાે દામ વાળા હોય તો એ લોકોળો, ચાર પાંચ લાખ પૈસા દેવા દવા ના આવે એ લોકો.
હા.
એ લોકોની સેવિંગ એ એટલી ના હોય કે એ ઓપરેશન કરાવી શકે મોટું.
એ તો આપડણે સમજી શકીએ એ તો આપડે થોડું ઘણું કરી નાખએ એમાં તો કઈ હોય નહી કેમ કે ભગવાન બધીને જો
હા.